હલો.
હેલો.
કેમ છો, કેમ છો?
મજામાં છું. તમે કેમ છો?
બસ એકદમ મજામાં.
ઓ!
આપડે આજે ક કયા ટોપિક ઉપર વાત કરવાના છે.
એક તો કેમ મને આવજ કેમ?
ઓ તો તમે કે સાના ઉપર બોલવાના છો?
તમે જે ટોપિક સિલેક કરો એ પ્રમાણે હું બોલીશ, મને વાંધો નથી.
ઓકે તો મે ઇન્ડોર ગેમ લઉં છું ને તમે આઉટડોર ગેમ લઈ લો.
ઓકે ઠીક છે.
તો તમારો શું વિચાર છે આઉટડોર ગેમનું? હ
આઉટડોર ગમે આપણે શારીરિક ક્ષમતા માટે બહુ સારી વસ્તુ છે. બારે જાઈને તમે ગાર્ડનમાં કે એમ રમી શકે તો તમારા શરીર ના ઘણા વિકાસ થાય છે નાના છોકરાઓ માટે બહુ સારી વસ્તુ છે
હમ ઇન્ડોર ગેમમાં તમે જો કે શાંતિથી રમી શકો છો એકબીજા સાથે એમાં બધું ક્રાઉડ ના હોય અને એમાં જેમ કે તમને આઉટડોર ગેમમાં ઘણી અ ઇન્જરીનો ચાન્સીસ હોય છે તો એન્ડોર ગેમમાં એ બધું નહીં હોય
આઉટડોર ગેમ રમવાથી નાના છોકરાઓ જયારે ગાર્ડન માં છેમ કે બારક બગીચામાં કે ફળિયામાં રમતા હોય તો એને નવા નવા અિત બનતા હોય છે તે નવા નવા લોકો મળતા હોય તો બાળકો માં એકબીજા સાથે મળવાનો ને બધો વધારે ચાન્સીસ રતા હોય છે એવ ભાવ સારું થતો હોય છે એક સારું ઓપ્શન છે
તમારી વાત તો સારી છે પણ ઘણા વખતે આઉટડોર ગેમમાં જ અરે હા આઉટડોર ગેમ જ લોકો લોકોને ઝઘડો પણ થાય છે બાળક તમારું કે કેવા લોકો થી મળે છે કે એ સારું છે કે નહી છે એનો ઈરાદો શું છે કે નહી છે એ ખબર નહી પડે આપણને તો એનું થોડુંક એવું પણ એક ડિસએડવાન્ટેજ તમે કહી શકો છો એ ઈન્ડોર ગેમમાં આવું નહીિ હોય ઈન્ડોર ગેમમાં તમને સિક્યોરિટી મળે છે બધા કેટલાક ઇન્ડોર ગેમમાં તો સીસીટીવી કેમેરા પણ હોય છે એ આઉટડોર મેપ પણ હોય છે પર ઇન્ડોર ગેમમાં બાળકો શાંતિથી રમી શકે છે
સાચી વાત છે પણ છોકરું જયારે બહાર જશે તો એ નવા લોકોને મળશે તો એ બહાર જતા ડર છે નહી ઘણી વખત એવું થતું હોય છે અત્યારે બધા ફેમિલીઓમાં હસબન્ડ વાઈફ અને બાળક ત્રણ જ રહેતા હોય છે તો બહારના લોકો લોકો જોડે કઈ રીતે રેવું એ બધી વસ્તુ એ સમજતું ને શીખી નથી શકતું જયારે બહાર જઈ તો એ નવા લોકોને મળવાનું એ બધું શીખતું હોય છે તો એના વિકાસમાં એક બહુ સારો ભાગ છે હોય છે એ
હા તમારી વાત સાચી છે કે બાળકોને બ બહારનું જીવન પણ જો બહારની દુનિયા પણ જો થોડુંક છે ઇન્ડોર ગેમમાં આવું છે કે ઇન્ડોર ગેમ લોકો ઘણા બધા ગેમ્સ રમી શકે છે જેમ કે અ વોલીબોલ અરે વોલીબોલ પણ ઈન્ડોરમાં જ રમાય છે ને આઉટડોરમાં પણ રમાય છે કેરમ રમે છે બાળકો પછી બેડમિન્ટન ટેબલ ટેનિસ ઘણા બધા ગેમ્સ છે જે એ રમી શકે છે અને એ ગેમ્સથી બીજા છોકરાઓને કે બીજા કોઈને હાર્મ ના પહોંચે એ ઈન્જરી ના થાય જેમકે આઉટડોરમાં કોઈ બેટબોલ ખેલતું હોય કે કોઈ કશું ખેલતું હોય તો એ બાળક ન તો નહી હોય પણ એના કરત બીજાને કોઈને ઇન્જરી થઈ જાય છે
તે વાત તમારી એકદમ સાચી છે જયારે છોકરું બાર રમવા જતું હોય તો એના ઉપર કોઈ એક વ્યક્તિ એ નજર રાખવી ખાસ જરૂર રહેેતી હોય છે કે એને અથવા કોઈ સામે વાળાને નુકસાન ન પહોંચે ઘણી વખતે બાર રમમાં જતું હોય તો બીજાને પણ વાગવાનું કે બધું ભય રેતું હોય છે
હ અને ઇન્ડોર માં શું બાળકને પોતે પણ લાવવાનું કોઈ ચાન્સીસ ના હોય ઈન્જરી થાય જ ની કેમકે ઇન્ડોરમાં અ એ એ બધ આટલું બધું દોડવાનું કે ખેસવાનું કોઈ થાય જ નહી આઉટડોરમાં શું અ ગીડા માટી હોય કે એ બધું હોય તો ત્યાં બાળક પડી જાય તો એને લોય નીકળી લગે જેમ કે ઈન્ડોરમાં બાળક ને ઇન્જરી હોય છે પણ એ હડ્ડી ક્યાં ક્યારેક લચકી જાય છે જેમ કે ક ક્યારેક એ કબડ્ડી રમતો હોય કે વોલીબોલમાં સ્મેશ મારવા જાય તો હડી લચકી જાય પણ એમ એમને લોહી નહી આવે કેમ કે ત્યાંનું ઇન્ડોર ગેમ નું જો ફ્લોર હોય છે એ સિન્થેટિક નો હોય છે
સાચી વાત છે પણ જાય ઘરમાં એક થોડા વધારે સભ્યો હોય તો જ ઇન્ડોર ગેમ પોસિબલ હોય છે જયારે આઉટડોર ગેમ માટે તો એક બીજા ફ્રેન્ડસ બધા લોકો મળી શકતા હોય છે ઈન્ડોર માટે ઘરના સભ્યો વધારે રેવું ખાસ જરી છે આજકાલ આપણા છોકરાઓને કોઈના ઘરે મોકલી શકાય એવી હાલત નથી
તમારી વાત સાચી છે પણ ઈન્ડોર ગેમમાં એ ની હોય કે બાળકને ઘેરમાં જ રાખવું ઇન્ડોર ગેમમાં તો ઘણા બધા ક્લબ હાઉસમાં હોય કે મોટા મોટા શહેરોમાં એક ઇન્ડોર અ જેવું બનાવેલું હોય ત્યાં લોકો પોતે જ જાય છે પવેલિયન જેવું હોય છે ત્યાં બાળકો માટે રમવાનું એક અલગ જ ગ્રાઉન્ડ હોય છે બસ એને ઇન્ડોર જેવું એક અ હોલમાં કરી નાખવામાં આવે છે જેમકે કબડ્ડી હોય એ ગ્રાઉન્ડ આઉટડોરમાં પણ રમી શકે છે અને મેટ ઉપર પણ રમી શકે છે થાઈ છે આઉટડોરમાં એમ ત્યાં છીપલાવાનું કપાવાનું ચાન્સીસ હોય છે ઈન્ડોર માં એવું બધું નહી હોય ઘણા બધા ગેમ્સ એવા થઈ ગયા છે જે આઉટડોર થી લઈને ઈન્ડોર માં રમાવામાં આવે છે
સાચી વાત છે
હમ ઇન્ડોરમાં તમે જઈ શકો છો તો અત્યારે જ હાલનો એક્ઝામ્પલ લઈએ તો વોલીબોલ એશિયા ન વોલીબોલ અ ચેમ્પિયનશીપ થયું હતું અમદાવાદમાં ત્યાં આપણા ઇન્ડિયાના પ્લેયર્સો ત્રીજા નંબર ઉપર આવ્યા હતા એ ગેમ્સ ઈન્ડોર માં આવે છે અને ઈન્ડોર માં એવો હોય છે કે ઓડિયન્સ નું જો ઓડિયન્સ માટે પણ બેસવાનું પ્રબંધ થઇ શકે છે આઉટડોર માં એવું બધું નહી હોય આઉટડોરમાં તમે જોવા જાવ તો તમને લાગવાનું જ હો અ લાગવાનું ચાન્સ હોય છે. હ પણ ઘણા બધા એવા ગેમ્સ છે જે ક્યારેક ઈન્ડોર માં આવી જ નહી શકે ઘણા એવા ગેમ્સ છે જે ઈન્ડોરમાં પણ રમી શકાય ને આઉટડોરમાં પણ પણ જેમ કે જેવલન થ્રો લઈ લો, શોર્ટપુટ લઈ લો, રનિંગ લઈ લો એ બધા ઈન્ડોરમાં ની આવી શકે, હાઈ જમ્પ લોંગ, જમ્પ થઈ ગયું એ બધા ઈન્ડોરમાં ની આવી શકે. એમના માટે પ્રોપર એક આઉ-આઉટડોર ગ્રાઉન્ડ જ જોઈએ છે.
ગ્રાઉન્ડની જરૂર બ
હન. આઉટ ઇન્ડોર ગેમમાં તમા તમે એક સેફ ઝોનમાં રઈ શકો છો. એમ તમે જોવો તો રેસલિંગ થયું, ને જીવડો થયું પેલા, હન પેલા એ એ બધા આઉટડોરમાં રમાડવાનું આવતું તું. અને ત્યાં ચાન્સીસ ઇન્જરીનું બઉ જ હતું, પણ અત્યારે એ મેટ પર પ મેટ ઉપર આવી ગયો છે, ઇન્ડોરમાં તે ત્યાં ચાન્સીસ બઉ જ ઓછું થઈ ગયું છે.
સાચું વાત છે આ.
હમ્મ.
આમ તો ખરેખર બંને જરૂરી છે આઉટડોર બી જરૂરી છે અને ઇન્ડોર બી જરૂરી છે.
હમ્મ.
બંને આપડા શરીર માટે અમુક શારીરિક અને બૌદ્ધિક વિકાસ માટે બંનેનો ફાસ્ટ એક ભાગ રહેલો છે. આપડી લાઈફમાં.
પણ એવું એવું સ થયું છે ને કે આઉટડોર ગેમવાળા એમનું ગેમ જેમ કે જેવલીન થ્રો આપડે લીધું, શોર્ટપુટ, હાઈ જમ્પ એ બધું લીધું આ ચોમાસામાં મઈ ચોમાસાના મહિનામાં ને પ્લેયરનું અ પ્રેક્ટિસ રૂકી જાય છે. અને એક પ્લેયરને એની મુકામ હાસિલ કરવા માટે છે ને દરરોજ પ્રેક્ટિસ જોઈએ છે. અને અહિયાં ત્યાં તેમનું થોડુંક ડાઉનફોલ થઈ જાય છે. એટલે ચોમાસામાં ના મહિનામાં આઉટડોર રમી જ નઈ શકાય, ગ્રાઉન્ડ બગડી જાય છે.
હા, અન એવા વાતાવરણમાં સ્લીપ થવાનીને લાગવા કરવાની થોડું વધારે રેતું હોય છે.
કેટલાક જગ્યાએ તો પાણી ભરાઈ જાય છે. ઈન્ડોર વાળાને આટલું બધું થો નઈ થાય. ઇન્ડોરવાલા પોતાનું પ-પેક્ટિસ ત્યાં જ કર લે છે.
સાચી વાત છે. એક એનો એક સારામાં સારો એ ફાયદો છે.
હન. પણ બંને ગ્રાઉન્ડ બંને માટે જોઈતું જ છે.
અલગ-અલગ ટાઈમને એ પ્રમાણે થોડુંક બહારનું વાતાવરણ લઈ લેવું બી જરૂર હોય છે. ઘણી વખત એવા વાતાવરણને લીધે ઈન્ડોર ગેમ્સ બી જરૂરી છે. વાતાવરણને અનુકૂળ બધે પોત-પોતાની જગ્યાએ સારું પેલું એવું હોય છે.
હમ તો ઇન્ડોર અને આઉટડોર બંને ગેમ બાળક માટે જરૂર જ છે.
હા, જરૂર છે, ફાયદાકારક છે, બંને હોવી જોઈએ. સંતુલિત પ્રમાણમાં બંને જરૂરી છે.
હમ, ચલો આપડી આટલી વાત થઈ હવે મૂકીશું.
ઓકે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ